હા હા હવે અવાજ આવ્યો.
હા શું કરી રહ્યા છો?
હા ર્યા બસ જમ્યા ને હવે રાત્રે બહાર થોડોક ચાલવા નીકળ્યો છું તરત જમ્યો એના કારણે હા.
કહેવાય જમ્યા પછી બહાર નીકળવું.
હા. કારણ કે થોડીક કસરત જેવું પણ થઈ જાય.
હા હા હા વાત વાત સાચી આજે તો આજના સમયમાં કોઈ કસરત તો કરતું જ નથી અને આજ આજ તો યોગ દિવસ છે તમને ખબર છે ને?
હા આજે યોગ દિવસ છે. તેના માટે તો મેં સવારમાં કસરત પણ કરી હતી. એક જાણ આ યોગ દિવસ માનો. ઉજવી ગ સમજ.
હા આ યોગ દિવસ ખાલી એક દિવસ માટે પૂરતો નથી હોતો તે એક આપણે સલાહ આપે છે કે કસરત એ આપણા જીવનનું એક સાધન છે જેને જેનાથી આપણું તંદુરસ્તી પણ વધે અને આપણું જીવન જીવવાનો સમયગાળો પણ વધે.
તોય તો જો બિલકુલ નહી આવતો અવાજ?
હા હજી તો નથી આવતો હાલ તો કમ્પ્લીટ અવાજ આવે છે. મારો આવે છે?
હા હા તમારો તો આવે છે.
બેકગ્રઉન્ડ નો અવાજ?
ના બેકગ્રાઉન્ડ નો અવાજ નથી આવતો મારે બેકગ્રાઉન્ડ નો અવાજ આવતો હોય તો જણાવજો મને.
ચાલુ કરીએ તમે શા માટે કોલ કર્યો તો?
હા મારે એક વિચાર છે ઘર બનાવવું છે.
હા હા ઘર એટલે? હાદના ખેતરમાં ઘર નઓ?
હા હા નવુ ઘર મકાન સમજો ને મકાન બનાવશે બે રૂમ, એક રસોડુંસ, સંડાસ-બાથરૂમ અને આગળ થોડીક ઓસરી હોય એ ટાઈપ થોડીક ખુલ્લી જગ્યા હોય એ ટાઈપ એટલે તમે કોઈ મ મેંને તો તમે લગભગ બનાવો છો ને?
હા હા હું તમને તમને જો ઈચ્છા હોય તો તમને હાલ જો અત્યારના સમયમાં ડિજિટલ યુગમાં એક એપ છે તેનાથી હ તમારો ઘરનો નકશો પણ નહીં આવું કે તમારા ઘરમાં કેવું કેવું હોવું જોઈએ કઈ કઈ જગ્યા આવું હોવું જોઈએ ટીવી ક્યાં આવવી જોઈએ સોફા ક્યાં હો જોઈએ તે બધી માહિતી તમને નશો બના નકશો થ્રીડીઝઇન બનાવી આપું. તમે જે રીતે કહો તે રીતે પછી આપણે ઘર બનાવવાનું શરૂઆત કરી શકીએ કે આ રીતે ઘર બનાવ છે આ રીતે તમે સમજાય ને હું કે શું કેવા માંગુ છું?
હા એ તો સમજો હા હા અને તમે કેવા કે આ ઘર બનાવ છે એટલે એમ
હા હું તો જો હા મેં ઘણા બધા ગરબાના મેં ઘણા પ્રકારના ઘર બનાવેલા છે જેમ કે ડબલ ફ્લોર મેં હજી સુધી ફોર્થ બીચકે સુધી ના ઘર બનાવેલા છે
એવું હમ
અને પતરા વાળા પણ ઘર બનાવેલા છે
બરાબ
જો મને મકાન બ નો ઘણો વીસ વર્ષ અનુભવ છે ઘણા લાંબા સમય એવું મકાન બનાવી રહ્યો છે મારા નીચે બધા કારી પણ કામ કરે છે હ હા હમણાં થોડો આવે તો હવે નથી આવતો
હા બરાબર હા હા આવે છે કારણ કે હું રસ્તા ઉપર ચાલતો ચાલતો જઉં છું તેના કારણે થોડાકવા સાધનો ચાલે ને એના કારણે અવાજ આવી શકે હા તો આપણી વાત ઉપર આવીએ આપણી વાત ઉપર આવીએ કે હા બોલો વાત
તમામાં જે ગ ઘર બણવું છે તેનો તમે તમે મને નકશો કહો તમે નકશો તો કીધો પણ આપણે એનું તેનું થ્રી ડી મોડલ બનાવીએ પછી આપણે ખબર પડે કે કેટલો માલ સમન જોશે કેટલી વસ્તુ જોશે કેટલો સિમેન્ટ જોશે કેટલી કાંકરી જોશે તે વિશે આપણે બધી માહિતી મળે
હા તો જો હ હું તમને સાંભળો મારી વાત હા સાંભળો મારી વાત કે હું તમને કું જો ત્રીસ બાય ચાલીસ નો એરિયા છે એટલામાં ઘર બનાવાનું છે સમજ એટલે થોડાક મોટા રૂમ હોવાો જોઈએ કે જેમાં જરૂરી સામાન વગેરે બધુ પડ્યો રહી શકે આગળ અને ઓસીમાં સોફા વગેરે એવું આ આવી જ આવ જો કે આપણે લગભગ દસ પંદર જણા તો આરામ થી બેસી શકીએ સમજે ને સોફા વગેરેમાં એ રીતેનું
તો તમે જે રીતે કહ્યું કે ત્રીસ બાય ચાલીસ નો એરિયા છે તમારો
ઘરચ કેવું બનાવજો કે પેકિંગ હોયને એ ટાઈપ ન. કારણ કે આપડણે ખુલ્લી હવાનું તો બધી જરૂર ન કારણ કે એસી વગેરે રહેશે એટલે ગરમી તો લાગશે નહી.
હા તો તમે તમારે શું કરો ભાઈ ખબર તમારે બે રૂમ બનાવાના છે. તો તમે એક રૂમ એસી વાળો બનાો સ્ટુડિયો ટાઈપ અને એક રૂમ ખુલ્લુ અને બીજી બીજી જગ્યા તમે બાખું બધી બારીઓ ના ખાઈ શકો છ થી હ ઉદાસ રે અને તમે જો પ્રકૃતિ વાળા છો એટલે તમને પ્રકૃતિ પ્રેમીને તો ખુલ્લા વાતરણમાં રહેવાની જ મજા આવતી હશે.
હા એટલે હા એટલે જ પણ કેવું કે ગરમી ના લાગવી જોઈએ એ ટાઈપ ના આપણે રૂમ બનાવવાના છે સમજે ને. એ ઉનાળા માં પછી કઈ આગળ વાંધો ના આવે તેના માટે ઉપર પણ તમે
આવી ગઈ છે એટલે તને ગરે હોવા છતાં પણ તમને ગરમી નહી લાગે એવા પતરા પણ એવી દિવાલો પણ આવે બનાવી શકાય છે. જેનાથી ગરમી બિલકુલ ના લાગે.
બરાબર હા એવા કઈક પથ્થર આવે છે અને જો ટેરેસ્ટ આપણે જે ડાબુ બનશે ને ડાબુ તેમાં જાણે કે તમે કેટલી લેયરનું બનાવી શકો
નોર્નિમલી ડાબો છે ને ત્રણ કે ચાર ઇંચ નું હોય છે.
વોટર પ્રૂફિંગ કરવી હોય તમારે તો એ એ પણ અલગ થાય જેનાથી તમારા ાબાને વર્ષો સુધી કશું જે મુલ ખાર બાંધે ને કલર ઉખડે તે કશું પ્રોબ્લેમ નહીં આવે અને તમારું જે ટાબુ છે તે જમશે પણ નહી પાણીનો કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ થશે જ નહીં અને જેવી રીતે ત્રણ ઇંચ ન ત્રણ કે ચાર ઇંચ ન ફ્લોર આવે એના પછી ઉપર એક ટાઈસો નોખવાની આવે છે એ એક મિનિમમ અડધા ઇંચ જેટલી ટાઈસો આવે એટલે ઓવરલ સાડા ચાર ઇંચ જેટલું તમારું ઢાબું થાય
થી જે માલથી તો આવું પહેલાં ફર્સ્ટ ટાઈમ પેલા એરુજ બનાવો ને તો એમાં કેવું કરજો કે તમે લગભગ ચાર ઇંચ નું બનાવતા હોય ને તો એમાં પાંચ ઇંચનું કરી દેજ સમજ્યાં ને પાંચ ઇંચનું બધી જગ્યાએ કારણ કે અને જે બીમ ભરવાના આવે ને એ પણ થોડાક એવી મજબૂતાઇથી કરજો કે મારે ત્રણ માળ સુધી કદાચ ઘર બનાવવું હોય તો આગળ કઈ તકલીફ ના પડે
હા તમારે તો એના વિશે કેવું ના પડે એતો અમે કમ્પ્લેટ જ કરીશું એટલે જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરને વધુ મજબૂત બનાવો હોય તો અમે થોડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘર બનાવી શકીએ પણ એમાં ખર્ચો થાય જો તમે ખર્ચો કરવા માગ
હા બજેટ ની તમે ખર્ચાની ચિંતા બિલકુલના કરશો પણ ભવિષ્યમાં જો મારે આગળ કંઈ જોવું ના પડે
હા તો જો તમે ખર્ચો કરવા માટે ઈચ્છતા હોય તો તમને અમે જે તમારા આજીવન માટે ઘર ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે થોડી કય પ્રોબ્લમ નહીં એવું ઘર બનાાવી આપીશું અમે ન લીકેજ પ્રોબ્લમ ન કલર ઉખડવાની પ્રોબ્લમ અ બધું કમપલેટ કરી આપીશું
હા બરાબર બસ એ ટાઈપનું જ આપડે બનાવું છે અને
બોલો
હા કઈ કઈ રીતે બનાવશો એપ્લિકેશન દ્વારા ન આપ
હા હા મારી પાસે હા એપ એપ્લિકેશન છે તમે જે રીતે કહેશો કે આ જગ્યાએ આ વસ્તુ આવું જોઈએ ટીવી આ જગ્યાએ સોફા જગ્યાએ ફર્નિચર આ જગ્યાએ આવું જોઈએ કિચન આ જગ્યાએ આવવુ જોઈએ તે રીતે તમે કહેશો એવી રીતે હું ડિટેલ ભરી દઈશ પછી એનું એક થ્રીડી મોડલ મળશે ઘરનું તમે સમજાય છે ને હું શું કઉ છું હા તે રીતે ખબર પડશે કે હા એવી રીતે ઘર બનાવો નું
હમ હમ બરાબર
પણબ એક સિવિલ એન્જિનિયરની ડિગ્રી કરેલી છે એટલે મને વધુ અનુભવ છે અને કે કઈ રીતે વધુ મજબૂતાઈ આવે ઘરને
હમ હમ હા બર હા તો તો લગભગ હું જે માણસ રાત કરું છું તે અનુભવી જ છે એટલે મારે કાંઈ આગળ જોવાની તકલીફ તો લાગતી જ નથી પણ તમે હવે જો જે નોર્મલી જે પ્રકારના તમે નોર્મલ બજેટમાં જે મકાન બનાવો ને એવા આપણે બનાવા આપણેે હાઈફાઈ બનાવાના છે મકાન એ ચાર માણસ આવે ને તો કઈ જવું જોઈએ કે ભાઈ તમે ભાઈ રૂમ બના્યા છે એમ એ એું કઈ જવું જોઈએ કે ભાઈ તમે કેટલો ખર્ચો કર ક ખર્ચો થયો છે પણ રૂમ એવા લાગવા જોઈએ ને કે જે કોઈ બારની પબ્લિક આવે ને તો એ પણ વિચારમાં પડ્યું છે કે હા ભાઈ તમે ઘર બનાયા છ એ
તમે જે રીતે વાત કરી તમે જે વાત કરી કે મારે બજેટની કઈ પ્રોબ્લેમ નથી એટલે હવે અમે તમને એવ ઘર બનાવી આપીશું કે તમે કદી વિચાર્યું નની હોય કે હવા પણ ઘર બની શકે છે એટલા સુંદર ને એટલા ફેન્સી ટાઈપ બનાવી આપી છે જો તમે કેતા હોય તો હું વાત કરું
હા એવું જ કરીએ ને તો આપડણે તમે કાલે કદાચ ફ્રી હોય તો આપણેે મુલાકાત કરીએ આજે તમે કોઈ પણા ત ફ રોને
ું એક મંદિરે જઈ્યું છે દર્શન કરવા રાતે ફેમિલી સાથે હું પણ રસ્તામાં જ જઈ રહ્યો છું
બરાબર તમે રસ્તા ઉપર છે એમ
હા હા હા હું હાલ હવે મંદિરેકવા જ આવ્યો છું એટલે તમે જે રીતે તે ડિઝાઇનની વાત કરી તમારે જે ડિઝાઇન જોતી હશે એવી ડિઝાઇન પણ અમે બનાવી આપશું જોઓ તમે હે ને હાલમાં જે ટેકનોલોજીનોો ઉપયોગ કરીને જે ટાાઈસો ફિટ કરવામાં આવે છે ને હ તેના ફ્યચરમાં તે ટાઈઇસો ઉકડતી પણ નથી અને તે વર્ષો વર્ષ તેમની તેમજ રહે છે તમે જો ઈચ્છતા હોય તમનેિટેલ આપું થોડી કક આપણે કાલે વાત કરીશું જારે આપણે
હ વાંધો ને હા આપે જયારે રૂબરૂ મુલાકાત કરીએ ત્યારે બધી વાત કરીશું પણ અત્યારે બીજું તમારે કેવું ચાલુ છે નોર્મલી બધું
હા અમારે તો હાલ તો બરોબર ચાલુ છે અમારે હાલ અમે એક થ બીએચકે નું મકાન બનાવી રહ્યા છે ઓડિશસા સાઈડમાં ત્યા હું હાલ તો ના જ તો મારા કારીગરો જાય છે હા એટલે તમે જો એવું નહ કે તમાર અમારે મકાન બની ગયું છે એટલે તમારું કામ લેટ ચાલુ છે થ એવું નથી અમારી પાસે ઘણા બધા કારીગરો છે એટલે તમારું મકાન તરત બણવાનું શરૂ થઈ જશે
જો મકાન બનાવવાનું ચાલુ થાય તો કેટલા સમયમાં બની જશે અને બને તો તમે કઈ વાંધો નથી લે થશે તોય અત્યારે તો કારણ કે મારે પાસે જે રહેવા માટે ઊગતો છે જ
હા હા
પણ મારે તમે કામ કઈ રીતે કરો છો ઉંચક રાખી દો છો કે પછી કઈ ફૂટ ઉપર કે એવી કઈ રાખ
છે પણ તમારે જો જેવી તમારી ઈચ્છા તમા ઉચેક આપો તો ઉચક પણ રાખ એજું જો તમે અમને ઉંચ ક આપ સો તો અમે માલસામાન પછી તમારી જે ક્વોલિટી વાળી વસ્તુ એ બધું અમારા મ આવી જશે તમારે કશું કરવું જ નહી પડે
હા બરા બસ તો અમારે બસ એવું જ કરી અમારે કારણ કે ફ્રી કય એવું કોઈ હોતું જ નથી ફેમ લેવા અનેને કામ હોય તેના કારણેને તમે જા તો કરી જશો ને એ બધું
હા અમારે તમારી જરૂર નહી પડે તમારે ખાલી પેમેન્ટ આપવાનું અમે બધું કામ કરી લેશું